રામ-રામ, શું કયો છો બોલો બોલો.
કાઈ નહી મેં અત્યારે ફોન તમને ક્રેડિટ કાર્ડ હારું કરેલો, કારણ કે અત્યારે મને નવું લેવાનું છે તો મે કીધું, એટલે આપડ હવે ક્રેડિટ કાર્ડ સટા માટે લેવું જોઈએ હું એમ કેવ?
હા હા, ક્રેડિટ કાર્ડ એટલે તમારે પોતાને કરઢાવું છે કે કોઈ બીજા માટે પૂછો છો?
ના ના ના ના, મારે મારા માટે ઘટાવું છે પણ મેં બધા વસ્તુ અલગ અલગ માણસને સાંભળ્યું કે આ વસ્તુ સારી કેહેવાયને, આ વસ્તુ ખરાબ કેહેવાય, તો મેં કીધું હવે આનામાં સારું કેહેવાય, ખરાબ કેહેવાય તો એ પ્રમાણે હું લેવાની ગણતરી કરું.
ના એટલે એને શું છે કે તમે સા સાચવીને અને સાચી રીતે વાપરો તો એ વસ્તુ ખરાબ સારી છે, અને જો તમે ગમે તેમ એનો યુઝ કરો તો એ વસ્તુ ખરાબ છે.
હા હા બરાબર બરાબર, તો તો પછી આ તો આપણા ઉપર જ છે ને આપડે જેવું વાપરીએ એવું એના રીતે છે, લિમિટમાં વાપ રી તો સારું, ન કો પછી ખરાબ.
ના એ વાત સાચી છે અને બીજું, કે ક્રેડિટ કાર્ડ એટલી સારી વસ્તુ છે હું યુઝ કરું છું એટલે હું તમને કહી શકું, કે હવે મારે સમજો કે મને પિસ્તાલીસ દિવસનો ટાઈમ આપે એ લોકો પૈસા ભરવા માટે. હવે હું આજે પહેલી તારીખે મારો વપરાશ કરું, કે પંદર તારીખે વપરાશ કરું, તો એ મારે આવતા મહિનાની પંદર તારીખે રૂપિયા ભરવાના, ત્યાં સુધી મને એ પૈસા વગર વ્યાજે ફ્રીમાં વાપરવા આપે, હવે એ પૈસાને હું બીજી રીતે યુટિલાઈઝ હવે જે હું ખર્ચો કરવાનો હતો, એ રોકડા મારા હાથમાં રહી ગ્યા, મારે હમણાં ભરવાના આવ્યા નથી, હવે એ પૈસાને હું બીજી રીતે યુટિલાઈઝ કરું ને કે બીજી જગ્યાએ યુટિલાઈઝ કરું તો એનાથી શું કે મને ડબલ ફાયદો થાય, એક પૈસા હમણાં મારે નથી આપવાના, વગર વ્યાજે મને રૂપિયા વાપરવા મળ્યા, અને એ રૂપિયા જે બચ્યા ને મારા એને હું કોઈ જગ્યાએ વાપરુ, યુટિલાઈઝ કરું તો એનાથી મને રિટર્ન પણ મળ્યું, પાંચ દસ ટકા જે રિટર્ન મળ્યું તે, એટલે એને વ્યવસ્થિત રીતે તો તો તમારો ફાયદો પણ છે, અને બીજું કે જે પૈસા હું વાપરું તેના ઉપર મને બોનસ પોઈન્ટ કે રિવોર્ડ પોઈન્ટ મળે, હવે ઈન ફ્યુચર મારે કોઈ વસ્તુ લેવી છે, કે આવતા મહિના નો બિલ ભરવું છે, તો તેમાં હું એ રિવોર્ડ પોઈન્ટ મતલબ ટ્રાન્સફર કરી શકૂ. તેનાથી મારે એ રૂપિયા ઓછા ભરવાના આવે, હવે એ બેનિફિટ થ્યો મારે પેલી બાજુ મેં જે રૂપિયા યુટિલાઈઝ કર્યા હતા તે બી મને રિટર્ન આપી ગ્યું, એટલે એનાથી શું છે કે આપણે ફાયદો થાય એમ.
બરાબર બરાબર. તો સારું કેહેવાય આપડે કયાંએ બે પૈસા બચતા હોય, એ વસ્તુ સારું કેહવાય.
હા એટલે વ્યવસ્થિત રીતે તમે એને વાપરો તો પૈસા બચે, જો તમે એને આડે ડર વાપરો તો પછી તમારા હાથમાં કશું ના રે, ને એમાં શું છે બહુ ધ્યાન રાખવું પડે, હવે તમે યુઝ કરો છો સમજો આવતા મહિને તમારે પંદર તારીખ સુધીમા પૈસા ભરી દેવાના, જો તમે એ પૈસા ન ભર્યા, એ તમારી પાસે એ પૈસા ન હોય, તો આ જેટલા દિવસ તમે પિસ્તાલીસ દિવસ વાપર્યા તે પ્લસ જેટલા દિવ તમારે લેટ ફી પેનલ્ટી લાગે તમને પંચાવન ટકા સુધી ઇન્ટરેસ્ટ લાગે એના ઉપર, ને બીજા પેનલ્ટી ઉપર જી એસ ટી ને ઇન્ટરેસ્ટ ઉપર જી એસ ટી ને બધું થઈને તમારે લાંબુ ચોડું બિલ થાય. એટલે વ્યવસ્થિત એને યાદ રાખીને એને વાપરો ને તો તમારે ખૂબ જ ઉપયોગી છે.
ઓહો તમે તો બિડાઈ નાઇખા, હવે મે કેમ કરું લવું કે ની લેવું?
ના ના એવું નથી ને. હવે સમજો કે તમારો બિઝનેસ છે, તમારે ત્યાં રોજ તમારો બિઝનેસ નો લાઈટ બિલ આવે, ઘર ન લાઈટ બિલ આવે, કે બીજા કોઈ ખર્ચા હોય, તમારી પાસે રોકડ રૂપિયા તો છે જ સમજો હવે તમે લાઈટ બિલ ભરવા જશો તો કા તો ચેક આપશો, કા તો ગૂગલ પે કરશો, કા તો કેશ ભરશો, હવે તમારી પાસે પૈસા તો છે ને એ ભરવાના, તો તમે ક્રેડિટ કાર્ડ કઢાવેલુ હોય તો એનામાંથી તમે લાાઈટ બિલ ભરી દો, એનાથી શું ફાયદો થશે, એક તો હમણાં તમારે પૈસા આપવા નહીં પડે, બીજું એ પૈસા ઉપર તમને રીવોર્ડ પોઈન્ટ મળશે ને એ પૈસા જે તમે બચ્યા હમણાં તમારી પાસે હાથમાં રોકડ છે તેને તમે કોઈ જગ્યાએ યુટિલાઈઝ કરી દવ, જ્યારે તમારી દસ તારીખ આવે એના પહેલા પેલા એ પૈસા તમે કાઢી લયો, અને એ તમારું જે બિલ બને એનામાં ભરી દો, એટલે તમને શું છે કે બધી રીતે આમ પણ યાદ બહુ રાખવું પડે, બધી રીતે તમને ફાયદો છે. હવે જો આપણી પાસે કેસ હોય ને સામે એની જ સામે તમે ખર્ચો કરો તે તમને બેનિફિટ થાય, જો તમારી પાસે કેશ ન હોય ને તમે અ લોન તરીકેને વાપરો તો એ તમને મોંઘું પડે.
હા કેજ કઉન કાળકે, પેડકાડ માણસ જેવી તરીક કાળકે કે પૈસા ના હોય થા તો કેડીટ કાર્ડ લઈ ગા, ને કોઈ માણસ હોય તો મને ક્રેડિટ સ્કોડ વધારો તો એ કારણે લેવાય. તો હવે મેં એમ કેવું કે મારે આમ બેવ બે વસ્તુ કરવાની છે તો તો સારું કેવાય એમ, જો પૈસા કારણ કે મારી પગાર આવે તો મેં પૈસા ભર દેવા પ
ના આમાં તમે કીધું તેમ ઘણું સારું છે, ક્રેડિટ સ્કોર આ જમાનામાં એટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને, કે તમારે ભવિષ્યમાં કોઈ પણ વસ્તુની લોન લેવી હશે કે કઈ પણ હશે તો બેંક પેલા ક્રેડિટ સ્કોર જોશે તમારો, હવે એ સારો હશે ને તો જ તમને બેંક ઓછા ઇન્ટરેસ્ટે ને તમને વગર ઓછા કાગળિયા એ લોન મળી જશે. જો ઓછું હશે ક્રેડિટ સ્કોર તો તમને ઇન્ટરેસ્ટ રેટ પણ વધારે લાગશે, બીજું કે કાગળ પણ વધારે લાગશે. તમારે બધા પ્રૂફ અલગ અલગ જાત જાતના આપવા પડશે વધારે, એટલે એ એક ફાયદો છે કે તમે, શું છે કે ક્રેડિટ સ્કોર બનાવી દીધો, ને ક્રેડિટ સ્કોર બનાવવા માટે સૌથી સારામાં સારી વસ્તુ ક્રેડિટ કાર્ડ છે.
બરાબર બરાબર તો તો સારું કેહવાય.
રૂકવ
તો સારું કેહવાય, કાળ કે જે આ વસ્તુ ક્રેડિટ સ્કોરે બને, મફતના પૈસા વાપરવા મળે ને આપણે ઓછા કે ખરાબ સમયમાં એની આપણી વસ્તુ વાપરવા મળે એટલે બહુ સારું કેહવાય.
ના ઘણું સારું. ને બીજું કે હમણાં ના ટાઈમમાં ક્રેડિટ સ્કોર એટલો બધો જરૂરી છે હવે મારી જ વાત જાણી લઉ, કે મારે હમણાં હાલમાં લોનની જરૂર હતી ના અમારા ફેમિલીમાં કોઈ ક્રેડિટ કાર્ડ કે હમણાં સુ ની લોન લીધી હતી હવે અમારો ક્રેડિટ સ્કોર માઇનસ વન બતાવે જેને લોન ના લીધી હોય હવે અમે બેંકમાં ગયા ને તો પેલા ભાઈ સીધું અમને કીધું કે તમારે આટલા બધા પ્રૂફ આપવા પડશે પ્લસ તમારો ઇન્ટરેસ્ટ રેટ પણ વધારે લાગશે અમે કિધુ કે જો ગામમાં બીજી બેંકોમાં તપાસ કરીએ છીએ તો ત્યાં એ કે ત્યાં તમારો ક્રેડિટ ફ જીરો છે ને એટલા માટે. તમને આટલું ઇન્ટરેસ્ટ લાગશે અ એટલે મેં પછી વિચાર્યું કે ક્રેડિટ કાર્ડ લઉ મેં ઘણી બધી રિસર્ચ કરી કઈ રીતે વપરાય કઈ રીતે એનું બિલ પેમેન્ટ થાય કઈ રીતે યુટિલાઈઝ કરાય એ બધી રિસર્ચ કરીને પછી મેં જાણ્યો કે આને આ બહુ કામની વસ્તુ છે. હવે આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા હોય એરપોર્ટ ઉપર કે પછી રેલવે સ્ટેશન ઉપર આપણે જવાનું થાય તો ત્યાં શું છે કે ક્રેડિટ કાર્ડ હોય ને તો તમને અમુક હવે એરપોર્ટ ઉપર અંદર લાવઉ જ હોય આપણે એ ફ્લાઈટ લેટ થઈ ગઈ હોય તો આપડણે લાઉજમાં એક્સેસ કરવું હોય તો અમુક પૈસા ચૂકવવા પડે. બે હજાર કે પચીસો જય્યારે આ ક્રેડિટ કાર્ડ હોય તેનાથી તમે એક કે બે રૂપિયામાં તમે પેમેન્ટ કરી ને એક્સેસ કરી શકો જેનાથી શું છે કે તમને પ્રીમિયમ સુવિધા મળે ને ફાયદો પણ ઘણો એવો થાય.
તો હવે આપડણે આ ક્રેડિટ કાર્ડ તમે કીધું લેવું હોય તો આપણેે એની કેટલા સમય એની વાત જોવી પડે ને એના માટે હવે જો મેં એની અત્યારે પૂછવા ગયેલો પણ એને મને શું કીધું ક્રેડિટ સ્કોર તમારો નથી એટલા માટે હવે હું તમને એની ક્રેડિટ કાર્ડ નથી આપ. વાની કે તમે એના માટે એફડી મુકાવો અમે કીધું હવે મારા પાસે પૈસા હોતે તો હું એની ક્રેડિટ કાર્ડ ચુકામ લેતે તે કે એના માટે તમને એફડી મુકાવવી પડે. કારણ કે એને તમે પ્રૂફ જોઈએ હવે મારા પાસે. ત સુ. પ્રૂફ નથી કે હું એને. પૈસા લોટાવીકીશ ને આ તેન
હા એમાં બીજું એ છે કે હવે મારો પણ ક્રેડિટ સ્કોર નતો એટલે મને પણ એફડી મુકાવી હવે એમને મને મારી તો મારા મ્ હતા એટલે એમને મને સાચી સલાહ આપી કે તમે એપડી મુકાવી દો છ મહિના ક્રેડિટ કાર્ડ યુઝ કરો છ મહિના પછી ક્રેડિટ કાર્ડ બંધ કરી દેજો તમારો ત્યાં સુધી સિવિલ સ્કોર સારો એવો જનરેટ થઈ જશે ને પછી બે ગેપડીટ માંથી જે રૂપિયા મળે તે તમે ઉપાડી લેજો તેનાથી શું છે તમને ફાયદો એ થશે કે તમારોું ક્રેડિટ સ્કોર બની ગયો એટલે બીજું તમારે ક્રેડિટ કાર્ડ લેવું પશે ને તો તમને સામેથી બેંક ઓફર આપશે કે ભાઈ તમને આ ક્રેડિટ કાર્ડ છે તો તમે લો અને બીજું એ કે તમને વગર ઓછા ચાર્જિસ છેને એ બધી રીતે તમને ફાયદો થાય અને તમારે એફડી પણ નહીં મુૂકવી પડે અને એ ક્રેડિટ કાર્ડ નીકળી ગયું પછી તો તમને લાઈફ ટાઈમ તમે યુઝ કરો ને એનો કોઈ પણ ટેન્શન વગર
પણ આપણેે ચાર્જ ને સતા આપવો જ પડશે ને લાઈફ ટાઈમ.
ના એટલે હવે ક્રેડિટ કાર્ડ વસ્તુ હમણાં જે મેં કરાવ્યું ને તેમાં ઓફર હતી એક્સિસ બેંક નુ કઈ હતું લાઈફ ટાઈમ ફ કડિટ કાર્ એટલે હું હવે કડિટ કાર્ડ લાઈફ ટાઈમ સુધી રાખી શકું છું મારી જોડે એનો મને કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે. કે નહી વર્ષ વરષનો કે કોઈ પણ પ્રકારનો એનાથી શું છે કે મારે ફાયદો છે કે હવે હું બંધ કરાવું કે ન કરાવું તો પણ એ ભલે ને પડ્યું રહેતું ક્યારેક જરૂર પડે ત્યારે યુઝ કરીશ નહી તો એ પડ્યું રહેશે.
હા એ વસ્તુ છે પણ એ વસ્તુ આપણે સાંભળી કે પિસ્તાલીસ દિવસ કો તો કોઈ મફત નહી આપે આ ક્રેડિટ કાર્ડ વાળા આપતા છે એટલે બહુ સારું કેહેવાયને આપડે સાચવીને કરવું પડે કારણ કે પિસ્તાલીસ દિવસ નિનીભર તો પછી વ્યાજ તો એ લોકો. બહુ મારશે. હલો.
ના ના વાત સાચી છે તમારી એમાં શું છે પિસ્તાલીસ દિવસ આપણને વાપરવા મળે ને એ આપડો ફાયદો એ રૂપિયા આપણેે યુટિલાઈઝ કરવા ના પડે અને મફતમાં વાપરવા મળે એટલે એનો ઇન્ટરેસ્ટ પણ ના લાગે.
હા એજ કહું ને કારણ કે આ વસ્તુ તો બહુ સારી કારણ કે આપે આપણા ઓચીક તો કંઈક ખર્ચો આવી ગયો ને આપડે એ દેવો પડ આપણા પ ખીચામાં પૈસા નહી પછી પૈસા આપડા પસે આવવા ના હોય આપે ગણતરી કરેલી હો કે બસ આ આવશે એટલે આપ ભરી દેસું તો એ આપણે એક વા એ પણ સાસ કરી શકાય.
હમ બરાબર છે કઈ વાંધો નહી મને એવું હોય તો તમે બીજી વખત મળજો હું તમને રૂબરૂ વાત કરાવીશ ને કઈ રીતે એનો શું ફાયદો છે તે પણ કહીશ ચાલો ને.
ચાલો ચાલો અત્યારે મને શું ઊંઘ આવતી છે જ તો પછી આપડે ફોન કરશું.
હા ઠીક છે.